હાલો
હાલો
હા કેમ છો?
બસ મજામાં
હા તો આજે આપડ થોડીક પર્વતો વિશે વાત કરીએ
હા.
તો પર્વતો વિષય સાંભળતા જ આપણને તે પેલા તો જવાનું મન થઈ જાય બરાબર,
હા હા
હા. એટલે કુદરત નો આ એક અદભુત ભાગ છે. છે.
હા હા અમુક પર્વતોનું તો દ્રશ્ય જ એવું છે કુદરતી કે લીલી ચાદર વયઢી વય એવું જ દ્રશ્ય હોય છે આલાદાયક એટલે આપણને અત્યારે જ એમ થઈ જાય કે આપણેે ઈ સાઈડ જઈએ
હા, પર્વતોનું નામ સાંભળતા જ એક સુંદર દ્રશ્ય આંખની સામે આવી જતું હોય છે, કે ઊંચા ઊંચા શિખરો હોય છે હરિયાળી હોય છે, ઠંડી ઠંડી હવા આવતી હોય છે શાંત આ ચારે બાજુ છવાયેલી હોય છે આવી બધી પર્વતોની ખાસિયત જે છે એ આપણા આંખની સામે અત્યારે જ આવી ગઈ છે બરાબર ને
હા હા જાણે કે આપડે પર્વત પર હોય એવું જ અત્યારે દ્રશ્ય સામે આવી રહ્યું છે
હા તો બરાબર સાચી વાત છે. વાત વિશે તરફ જઈએ તો કે પૃથ્વીની સપાટી ઉપર ટેકનો એક ટેક્ટોનિક પ્લેટ હોય છે જે એના હિલચાલ થી પર્વતોનું નિર્માણ થતું હોય છે જારે કોઈ પણ બે પ્લેટ જે છે આ. આજે એ બે જ્યારે અથડાઈ છે ત્યારે ત્યાં જો સમુદ્ર હોય તો ત્યાં પર્વત બની જતો હોય છે અને જો પર્વત હોય તો ત્યાં જ્વાળામુખી ફાટે છે અથવા તો સમુદ્ર બની જતો હોય છે અને આવી જે પરિસ્થિતિ જે છે એ લાખો હ અબજુ વર્ષો પછી જે છે આવી વિસર્જાતી હોય છે, આ કઈ બે પાંચ દસ વર્ષમાં થતું એવું નથી હોતું બરાબર ને
હા હા, અત્યારે જે આપડણે પાંચ છ નો તીવ્રતા નો ધરતીકંપ કહીએ છીએ એમ પેલા વર્ષો ઓગજો વર્ષો પેલા એવી રીતના ધરતીકંપ પણ નહી પણ જ્વાળામુખી ફાટતા અને સમુદ્રની જગ્યા એ પર્વત ને પર્વત ની જગ્યાએ સમુદ્ર આવી રીતના તૈયાર થઈ જાતા એટલે આપણને એમ થાય કે અહં તો થોડાક દિવસ પેલા પર્વત હતો તો અહિયાં ક્યાંથી સમુદ્ર આવી ગયો પણ આવી રીતની ધરતી પર એવું સંક્રમણ થાય છે અને એનાથી જ આપણને આ દ્રશ્ય જોવા મળે છે
હા, પર્વતોનું પર્યાવરણ માટે ઘણું બધું સારું એવું મહત્ત્વ છે કે પર્વતો જે છે, એ નદીઓના મુખ્ય સ્ત્રોત હોય છે કેમકે મોટા ભાગના નદીઓ જે છે પર્વતોમાંથી જ નીકળતી હોય છે. બધું પર્વતોનું પાણી એકઠું થઈ અને નદી સ્વરૂપે જે જાતું હોય છે અને સમુદ્રમાં છેલ્લે ભરતું હોય છે બરાબર ને
હા હા. જે આપડે નદી પાસે હરિયાળી જોઈએ અને બંને કાંઠા એના જોઈએ તો આપણને ત્યાં જ ખબર પડી જાય કે અહિયાં પર્વતોની કેમ સર્જના થઈ હોય સર્જન થયું હોય એવું આપણને દ્રશ્ય દેખાય. અને. આ
પર્વતો જે છે એ હવામાનને સંતુલિત રાખવામાં પણ મદદરૂપ થતો હોય છે. કેમકે પર્વતો ઉપર લાખો જેટલા હજારો જેટલા વૃક્ષો જે છે એમાં આવેલા હોય છે જેના કારણે જે છે એ આપણા ભરીએ હવામાનને પર્યાવરણને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે અને સંતુલિત રાખવામાં મદદ કરતું હોય છે અને મોટાભાગની ઘણી મોટી નદીઓ જે છે એ પર્વતોમાંથી જ નીકળતી હોય છે તેથી પર્વતોને જે છે આપણે પાણીઓના ભંડાર તરીકે પણ ઓળખવા જોઈએ બરાબર ને.
હા હા આપડે અત્યારે જો આપણેે દાર કરીએ ધારો કે અથવા તો કુઓ ખોદાવીએ પણ ત્યાંય ત્યાંય જો થોડાક ફૂટમાં જ આપણને કાળી માટી જોવા મળે છે બાકી તો એમાં પણ એવું જોવા મળે છે. કે નકરા પથ્થર પથ્થર પથ્થર એટલે કે પર્વતો પર્વતો તોડીને જ એમાંથી પાણી નીકળે છે કારણ કે કોક કોક ઝરણો એની અંદર એવી રીતે વહતું હોય છે જે આપણને ખબર નથી હોતી અને ઈ હ આપડા કુવામાં આવી જાય છે કે પછી દારમાં આવી જાય છે એટલે આપડે પણ પાણી ખુબ જ થઈ જાય છે આવું પેલાની માન્યતા છે.
હા તમારી વાત સાચી છે પર્વતોમાં ઘણા બધા પ્રકારની આપણને વનસ્પતિઓ જોવા મળતી હોય છે એ એમની ઊંચાઈ પ્રમાણે જુદી જુદી વનસ્પતિઓ જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં તો ઘન જંગલો એક. એટલા મોટા મોટા ઝાડ અને એના એમની વ ઝાડની જો ઉંમર હોય તો એગ લગભગ સો થી દોઢ સો બસો વર્ષ જેટલી હોય છે એટલે એ ઝાડ જે જે વૃક્ષ જે છે એ ખૂબ જ ઘટાદાર બની ગયું હોય છે. તો એના કારણે ઘન જંગલો પણ એમાં જોવા મળતા હોય છે એટલે ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ જે છે એ પર્વતોમાં જોવા મળતી હોય છે.
હા હા એટલે તો તેને આયુર્વેદ નો ખજાનો પણ કેહેવામાં આવ્યો છે કારણ કે પર્વતો જ્યાં હોય ત્યાં જંગલ જેવો વિસ્તાર હોય છે એટલે આપડે અહંયા દેશમાં બધી જંગલનો વિસ્તારને કાપવાને સખત મનાઈ હોય છે. છે એટલે એ વૃક્ષો ખુબ જ મોટા થતા જાય છે અને પછી અત્યારે જે લોકો છે એ બધા આ દવા વાળું કેમિકલ્સ વાળું ખાય ખાય અત્યારે બધા આયુર્વેદ ઉપર ઉતર્યા છે ત્યારે ઈ બધી વનસ્પતિ તેવો આપણને ખૂબ જ ઉપયોગીછે એટલે કે સંજીવની બુદ્ધિ તરીકે કામ કરે એવી રીતના.
હા તમારી હા. તમારી વાત એકદમ સાચી છે કે ઘણા બધા પ્રકારના એમાં વૃક્ષો આયુ આયુર્વેદ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકતા હોય છે અને બીજી વસ્તુ એ કે પર્વતો લોકો જે છે પર્વતોને કેમ જવા પસંદ કર પર્વતો તરફ જવા કેમ પસંદ કરતા હોય છે કારણ કે જે છે કુદરતી સૌંદર્ય આપતું હોય છે. શાંતિનો અનુભવ કરવા માટે પણ પર્વતો ઉપર જવાનું ખૂબ જ આનંદમય હોય બની જતું હોય છે અને પર્વતારોહણ વિશે મારું એવું કહેવું છે કે એક સાહસિક પ્રવૃત્તિ છે કે જે શારીરિક અને માનસ માસિક શક્તિ બંને માટે જરૂરી હોય છે જો આપણે મહિનામાં એકા દી વાર પર જો પર્વત ચડતા હોય તો આપણું શરીર જે છે એકદમ તંદુરસ્ત અને સ્ફૂર્તિ વાળું બની રહે છે એટલે પર્વતારોહણ તો આપણે કરવું જ જોઈએ.
હમ બરાબર છે અત્યારે તો ત્યાં એવીયુ પણ છે કે સ્કૂલો માંથી સ્પર્ધા પણ રાખવામાં આવે છે અને બાળકોઈ સ્પર્ધા નો ઘણો લાભ પણ લેતા હોય છે અને એમાંથી ઈનામ ઈનામ મેળવતા હોય છે આવી રીતના ઘણી ઘણી વ્યવસ્થા આપડે પર્વતો વિશે જાણી.
હા તો પર્વતો જે છે એ સ્થાનિક લોકોના જીવનમાં પણ ઘણો બધો પ્રભાવ પૂરો પાડતા હોય છે જેમ કે એમની સંસ્કૃતિ છે. રેહણી કહેણી છે. છે જીવન શૈલી પર્વતીય પરિસ્થિતિ તે અનુસાર પણ ઘણી બધી વિકસતી હોય છે શું પર્વતો કુદરતી આફતો સાથે પણ જોડાયેલા હોય છે તો કે હા ભૂસ્ખલન થતું હોય છે હિમનું સ્ખલન થતું હોય છે જેવી ઘણી બધી ઘટનાઓ જે છે એ પર્વત ભાતીય વિસ્તારોમાં થતી રહેતી હોય છે ભૂસ્ખલન એટલે કે ભૂકંપ આવતું હોય છે અને હિમસ્ખલન એટલે કે હિમનું જય્યારે હિમાલય ઉપર અમુક ટાઈમ એવું હોય છે કે બરફ જે છે એ પીગળવા જ માંડે છે પીગળવા જ માંડે છે તો એને હિમસ્ખલન તરીકે ઓળખવામાં આવે છે તો આવી બધી ઘણી ઘટનાઓ જે છે કુદરતી એ પર્વતો ઉપર જોવા મળતી હોય છે.
હા હા અને ત્યાં પર્યાવરણની સુરક્ષા માટે આપડે વૃક્ષારોપણ અને વૃક્ષોનું સંરક્ષણ પ્રદુષણ ત્યાં ઘટાડવું જરૂરી છે કારણ કે જો ત્યાં પ્રદુષણ કરીએ તો વૃક્ષોનું સંરક્ષણ થતું નથી એટલે કુદરત ના રક્ષણ તરીકે પર્વતોને વિરુદ્ધ આપવામાં આવ્યું છે.
હા તમારી વાત એકદમ સાચી છે પર્વતોનું રક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે જેના કારણે પર્વતોનું રક્ષણ થશે તો પર્યાવરણનું પણ આપોઆપ રક્ષણ થઈ જશે કુદરતના રક્ષક તમે કીધું એમ કે એમ તેઓ હવામાન પાણી જૈવ વિવિધતા જાળવવામાં ઘણી બધી મહત્ત્વની જે છે એ ભૂમિકા ભજવતા હોય છે પર્વતો ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો એ ખૂબ જ આહલાદક અને આનંદ આપ હો જ્યારે પહેલો સૂરજનો ઉદય થતો હોય છે ત્યારે પર્વત ઉપર જે આપણે જોઈએ તો ખુબ જ સરસ એવું વાતાવરણ છવાયેલું હોય છે એવું જ વાતાવરણ જે છે સૂર્યાસ્ત સમયે પણ આપણને જોવા મળતું હોય છે.
હા આપડે આબુ પરની વાત કરીએ તો ત્યાં સંસદ પોઈન્ટ છે એટલે એ ત્યાં જોવા મળે છે એ દ્રશ્ય એ નજારો ત્યાં જઈએ પણ બધાના નસીબમાં નથી હોતું એ નજારો જોવાનો અમુક વ્યક્તિ ના જ નસીબમાં હોય છે કે તે એ નજારો સંસદ પોઈન્ટ નો જોઈ શકે છે અને એનો લાભ લઈ શકે છે આવી રીતના પર્વતો આપણને અહ આવી રીતના ઉપયોગી ઘણા છે
હા તમારી વાત એકદમ સાચી છે પર્વતો જે છે માત્ર પથ્થરોના ઢગલા નથી તેવું જીવન પાણી કુદરતી સંપત્તિના મહત્ત્વના સ્ત્રોત તરીકે પણ ઉપયોગ બનતા હોય છે તો આજે આપણે ઘણી બધી પર્વતો વિશે વાત કરી તો એ બદલ તમને પણ જાણવા મળ્યું અને મને પણ ખૂબ જ આનંદ થયો તો આભાર તમારો
હા હા ફરી મળીશું બીજા ટોપિક સાથે
હમ